અચ્છા.
ઓકે, બોલો ને શું વાત છે? હા, એક મિનિટ હા, હું પણ મજામાં જ છું. આજે મને તારી જોડે ગરભાવસ્થામાં શું ખાવું આ વિષય પર વિ સ્તારથી વાત કરવાની છે.
હા, હા. જી. આ વાત તો આપણી મહત્વની વિષય છે, ગરબાાવસ્થા આરામ દરમિયાન સ્ત્રી શું ખાય છે એનો સીધે અસર. એન સ્વસ્થ પર અને ગર્ભમાં પળતા બાળકના વિકાસ પર પડે છે.
હા, હા સાચું છે. ઘણા લોકો પૂછે છે, કે ગર્ભવતી સ્ત્રીને શું શું ખાવું શું ના ખાવું કેટલું ખાવું અને ક્યાં પદાર્થ જરૂરી છે?
બિલકુલ એટલે આજે આપણે આરામથી વિસ્તારથી અને સરળ રીતે તે વિષય પર વાત કરી છું.
હા ઓકે, પેલા તો એ કે ગર્ભાવસ્થામાં યોગ્ય આહાર શા માટે, એટલું જરૂરી છે?
કારણ કે ગર્ભ ગર્ભવતી સ્ત્રીના શરીરમાં ખૂબ બદલાવ આવે. એના પોતાના શરીર માટે પણ તાકત હોય. જોઈએ, અને ગર્ભમાં પળતા બાળકના વિકાસ માટે પણ યોગ્ય પોષણ જોઈએ. જોહાર સારી હોય તો માતા સ્વસ્થ રહે કમજોરી ઓછી થાય અને બાળકોનો વિકાસ પણ સારો થાય.
એટલે આ ફક્ત પેટ ભરવા માટે નથી પણ માતા અને બાળક. બંનેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
હા, એકદમ ગર્ભવસ્થા દરમિયાન ખોરાક ને દવા જટલું મહત્વ આપવું જોઈએ છે. બે જના માટે ખાવાનો સાચો અર્થ
ઘરના લોકો કહે છે. હવે તું બે જણા માટે ખાઈ રહી છે, આ સાચું જ છે.
આ વાક્યનો અર્થ એ નથી કે સ્ત્રી એ બે ઘરનું ભોજન કરી લેવું. એનો સાચો અર્થ એ છે કે વધારે પૌષ્ટિક સંતુલિત અને યોગ્ય આહાર લ લેવો પ્રમાણથી વધારે ખાઈ લેવું જરૂરી નથી, પણ ગુણવત્તાળું ખાવાનું જરૂરી છે.
વાહ, એટલે ક્વોલિટી કરતા ક્વન્ટિટી કરતા ક્વોલિટી વધારે મહત્વની છે.
બિલકુલ. ગર્ભાવસ્થાના કયા મુખ્ય પોષણ તત્વ જરૂરી છે?
ગર્ભાવસ્થા દરમિયાન કયા પોષક તત્વ વધારે જરૂરી છે.
ઘણા પોષણ તત્વો જરૂરી છે. પણ ખાસ કરીને પ્રોટીન, આર્યન, કેલ્શિયમ, ફોલિક એસિડ. ટેમીઝ, ફાઈબર, પાણી.
હવે એક-એક કરીને સમજાવો ને?
હા, જરૂર પ્રોટીન શા માટે જરૂરી?
પહેલા પ્રોટીન વિષય કઈ
પ્રોટીન બાળકના શરીરના વિકાસ માટે જરૂરી છે. માતા માટે પ્યાન તાકત રાખવા ઉપયોગી છે. શરીરના ટિશ્યુ ગ્રત અને રિપેર માટે પ્રોટીન ખુબ મહત્વનું છે.
પ્રોટીન માટે શું ખાઈ શકાય?
હ. દાળ, મૂગ, ચના, રાજમા, દૂધ અને દહી, પનીર. ો સ્પોટો ેડ અનાજ ડોક્ટર અનુમતિ હોય તો, અન્ય પ્રોટીન સોર્સ પહે.
ઓકે, એટલે રોજ નારમદાર કઠોળ હોવા જોઈએ.
હા, એકદમ આયરન શા માટે જરૂરી.
આયરન વિશે પણ કે, ગર્ભા અવસ્થામાં આયરન શાળા માટે. જરૂરી છે.
હ. આયરન શરીરમાં રક્ત બનાવવા માટે જરૂરી છે, ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સ્ત્રીઓમાં હર્મોનો, ગ્લોબિન ઓછું. જાય છે, એટલે આયરન જરૂરી છે, આયરન થી કમજોરી ચક્કર થકાનું. ટકા થવા મદદ મળી શકે.
હા, આયરન વાળા પદાર્થ ક્યા ક્યા?
પલક જેવી, શાકભાજી, મેથી, ચના. ગોળ મર્યાદિત પ્રમાણમાં. ખજૂર, કિશમિશ, ડોક્ટરનીસલા. અનુસ્વાર એઇરોન, ટેબલેટ.
હ, ડોક્ટર પણ એરન આપતા હોય છે.
બિલકુલ, એ સમય પર લેવી જરૂરી, કેલ્શિયમ શા માટે જરૂરી?
હા, કેલ્શિયમ શા માટે જરૂરી છે?
કેલ્શિયમ બાલકના. હાડકા અને દાંત ના વિકાસ માટે જરૂરી છે. માતા માટે પ્યાન હડકાં મજબૂત રાખવા માટે જરૂરી છે.
હમ, કેલ્શિયમ માટે શું ખાવું?
દૂધ, દહી, છાસ, પનીર, તેલ. ક્યારેક ડોક્ટર ની સલાહનુસાર કેલ્શિયમ, ટેબલેટસ.
હા, એટલે રોજ દૂધ અથવા દહીં ને, એવું ઉપયોગી છે.
હા, ખૂબ હોલી કેસિપ મહત્ત્વ.
હમ, ફોરિક એસિડ માટે જરૂરી જ છે.
હા ફોલિક કેન્સિલ ગર્ભવસ્થામાં શરૂઆતી સમય ખૂબ મ માને છે એ બાળક ના પ્રારંભિક વિકાસ માટે જરૂરી છે એટલે ડોક્ટર ઘની વાર ગર્ભાવસ્થા શકું થત થતા જ પોલિક એસિડ આપે છે
હા એ ક્યા પદાર્થમાં મળે
હમ
હમ
લીલા લીલા શાકભાજી દાળ ફળ અને ડોક્ટરની ટેબ્લેટ્સ
હા ડોક્ટર ની સલાહ અનુસાર લેવું જોઈએ
હા એકદમ ફલ ખાવા જોઈ
હમ ફળ ગર્ભાવસ્થા દરમિયાન ફલ ખાવા જોઈ ને હા જરૂર તાજા ફલ વિટામિસ મિનરલ અને ફાઈબર આપે છે ને એ પાચન માટે પણ સારા હોઈ શકે ક્યા ફલ ઉપયોગી રહે
અ સફર ચંદ કેળું સંતરૂ
પણ ગર્ભા અવસ્થામાં ના ચલવાનું બી ખુબ જરૂરી છે હા
હા હા
એક્સરસાઇઝ અ છોટા છોટા નાનું નાનું એક્સરસાાઈઝ કરવાની પડે છે અ ફરી પાણી પાણી ચાલા પીવાનું પડે છે
હા
ઓર ઊભી ટાઈમ એટ નાઈન અવર્સ લેવાની પડે છે
હા હા હ હા બિલકુલ એટલી ન એટલે મહિને મે શું ધ્યાન રાખવું કે આ લપ્સને ઉપર નજર રાખવી શું ખાઓ ખટલો આરામ ઓરો ડૉક્ટર પાસે કારે જાઓ આ બધી વાતે સમજવી જરૂરી છે
ના ખજૂર ના ખાવાનું એક અ ગરમ
હા હા છે હા હા જરૂર સવારે તાજી હવામાં ચલવાથી મન શાંત થાય છે તનાવો છે થાય છે અને વિચારો પણ સકારાત્મક બને છે
કલર વલર નું પાણી પીવાનું મહત્વ છે તાલ પાણી બંધુ બડ ના થી પા જોય છે પાણી જ્યાદા પીવાનું પડે છે.
હા, હા. ચાલવાથી રક્ત સંચાર સબ થાય છે, હૃદય બને છે, અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા મદદ મળે છે.
બરાબર, સાચી વાત છે. અને ફોલિક એસિડ ના, ટેબલેટ કે, અસલ મિક્સ થયો હતો.
હા, હા.
હા, ચાલ, જ્યાદા ઈમ્પોટન થયું. ગરબા બસ, તમે ફોલિક એસિડ ના ચા બધા. બિગ રોલ છે.
હા, હા, હા, સામાન્ય રીત રે વસ્તી. મિનિટ ચલું, ખુબ સારું મનાય છે. પણ શરીરતા પંદર મિનિટથી પણ કરી શકાય.
બરાબર, બરાબર છે. એ તો સાચી વાત કે છે.
હમ.
હમ. જમી લીધું.
હા.
ઓકે.
હ. નિયમિત કાલાવધિ બ્લડ શુગર નિયંત્રણમાં મદદ મળે છે. સાદા સારા રહે છે, હડકા મજબૂત બને છે, અને શરીર સક્રિય રહે છે.
બરાબર, સાચી વાત છે.
બંને સમય સારા છે, સવારે તાજી હવા મળે છે, અને સાચે કાલાવધિ દિવસે થકાવટછો થાય છે, મુખ્ય વ વાતની અમિક ત પત છે
બરાબર.
કારણ કે ચાલવાથી શરીર ઉર્જા વધે છે. તનાવો જે થાય છે, અને મન હલકું લાગે છે. પ્રકૃતિમાં કાલવાથી થોડો વધારે આનંદ મળે છે.
બરાબર છે, તો મેં તમારી ધ્યાન રાખજો. હા, તો કાલે, કાલે, ફરી કોલ કરું છું, ઓકે.
હમ.
ઓકે, ચાલો, બાય.
હ. હમ.
હમ.
હા. બ